હા
હા વિજય કાં છે?
હા વલસાડ કોલેજ ભર
કોલેજ પરી એવી
હમ
હમ અહિયાં હોસ્ટેલ પર છે. હમ કઈ નઈ હવે હમણાં જ જઈ્યું નહી હવે મે બી કોલેજ જવાનું છે.
હમ હમ શું આજે ખાધું?
આજે રોટલી હતી ચોખાની ને એનીયા શાક વાઘા બટાકાનું.
હમ હમ હમ મે સવા ખાધ ને હોસ્ટેલ પરા આવવ
આજે હિતેશ ને જોઈએ કે?
હિતેશ ને નહી જેવો જોયો તમારી જોડે જ આવતો હતો ને.
હ પણ મને બી નિની મળલેલા.
હમ એવું રે મેં કેમ મળલા હશે
હમ તે જ ને મેં ફોન કરી જોયો પણ નિ ઉચકે -
હમ બીઝી હસે કોલેજ પર-
લેક્ચર માણસ એવું લાગે-
હમ શું ખબર એના ફ્રેન્ડ જોડે બીજી હોય.
હમ તો કઈ ફરવા જવાનું પ્લાન કઈ બનાવનું
તું બનાવીય ને આવતી કલે આવતી કાલે તો રજા જ ને?
હા આવતીકાાલે રજા છે.
હમ એમાં તારી પાસે ટાઈમ હો ને ફરવાનો કે કને આવતી કલે જ ને-
આવતીકાલે-
હમ-
હમ કઈ બાજુ કઈ બાજે જઈએ-
તો ક્યાં જવા જેવું-
સાપુતારા બાજુ કેતા હતા-
હમ સાપુતારા તમે ગેલા કે-
ની ગેલા-
નિ ગેલા -
હા-
હમ તેવુંક લોકેશન જવાનું જેવું કેવું છે તે-
મેં બી નહી જોયેલું છે એટલે ખબર નહ હવે-
હા જય તો જય કેવું મજા છે વાતાવરણ કેવું-
તો હોસ્ટેલ પરતી જવાનો કે ઘરે જવાનો-
ઘરે જવાનું છે ઘરે જઈને કો- બાઈક લઈને જહો બાઈક એન્જોય કરતા-
એ બધા હાથે જવાના ને-
હા બધા ફ્રેન્ડ લોકો સાથેાથે જ જઈ ને-
હમ કેટલા વાગે-
હ સવારે ફ્રેન્ડ કધો હતો નવા વાગ્યા એમ કે ધરમપુર મળીયે પછી-
હમ હ-
એટલે ધરમપુર થી ઉપડી જવું નવ વાગે નવ સાડા નવે-
જેટલા વેલા આવે એટલા વેલા ઉપડી જાઉં -
હમ તો લેક્ચરમાં બેઠો કે-
વેક્સિન માં બેસેલો પણ સર હજુ આવ્યો તે-
હમ કઈકમમાં હશે-
હમ એવું-
એ વિશે ન લેક્ચર છે.
હમણાં સ્ટેટ નો હતો-
હ
તો તમારા આજે લેક્ચર ચાલે કે નહી-
અમારા જે લેક્ચર હતા પણ થોડી તબિયત બગડી ગયે એટલે નહી આવ્યું.
હમ હો તઈ-
કઈ નહી આમજ ડિપ્રેશનમાં છે.
શેનું ડિપ્રેશનિપ્રેશન?
વાતાવરણ બદલાય કર્યારે પછી- તબિયત તો બગડવાની ને -
વરસાદની સિઝન, વાતાવરણ તો બદલાતું જ રહે.
હમ
તો વધારે સારી તબિયત ની હશે, તો પછી, હોસ્પિટલની મુલાકાત લેજે!
એમ તો સારું છે
હા
તો આજે કેટલા વાગે જવાના ઘેરે?
હજે ખબર નઈ બે લૅકચર ભરીને ભાગી જવાનું એ વિચાર થશે પન જોવ-
તો હાથે જ જઈએ ને-
હા જઈ નને હ પણ તું ત હજી તો કોલેજ પર આવીું નહી-
હમ જેમ અડધા કલાક પોણ કલાક લાગે-
હમ-
આવી જવા-
શું કરે એકટલે વાર કોલેજ તો ક્યાર ની ચાલુ થઈ.
કઈ નહી થોડું કામ હતું.
ફર્યા કરશે
અ ની, ની, ની એવું ની.
રિલ્સ માં બીજી, હેં?
આજે રહી શનિવાર, એટલે કપડાં ને એવું ધોવાનું એટલે ટાઈમ લાગે એમ. બધું, પછી, કોલેજ છૂટતા તો સાંજ પડી જાય, એટલે પછી ટાઈમ નહી મલે સાંજે
હમ, કોલેજ પછી જવાય એટલે, થાકી જેવું જવાય કે?
હમ
હમ, બશમાં મુશાફરી કરવાની, એટલે?
હું બીજી તો?
હમ
ઘર, તમારા ઘર બાજુ ફરવાનું કઈ છે કે નઈ?
હે ને, ડુંગર બાજુ ફરવાનું, હમણાં ચોમાસું ને! એટલે વરસાદો પડી ગયો બધું લીલુ લુ. થઈ ગ્યુ. મજા આવે, ચોમાસામાં ફરવાની કે?
કઈ નઈ તો પછી હું, બોલો બીજું હું કઈ?
હમ બોલો, ફેમલીમાં હમ ચાલતા છે? હામ હમના જ તે કોલેજ ચાલુ થઈતી? કોઈ લૅકચરમા આવે હો ની ને, જો લોકોની આવી દે ઘરમાં કેવા છે બધા મમ્મી પપ્પ
હ બધા મસ્ત છે.
મસ્ત હતા કતા.
હા
હમ, હમ
વરસાદ આવે કે? એ બાજુ?
વરસાદ ની રે, હમણાં તો તડકો પડે.
ઉ હ હ નવશારી બાજુ એમ કે આવે, એમ કેવું કેતા હતા પણ ખબર ની હવે.
એવું રે, કઈક કઈક જગ્યા જ પડે ને, હમનાં! બેક દિવસ તો બહુ પઈડો તે
તો હું કાલનું કેવું પ્લેન છે? બરાબર કે ની? તો પછી
ત કાલે તો કાલે હુ, પછી ખાવાનું કેવું, ક તીફીન લઈ જઈએ કે પછી તે બાજુ લે, હોટલમાં જવાને કે કેવું ક છે?
ટિફિન લઈને જવાનું તો મજા ની આવે, એમ. તે બાજુનુ તો તે બાજુનું, તેમ, ફરવા ગયેલા તો પછી એવું લાગવું જોઈએ કે હા. ફરવા ગયેલા, પછી ઘેરનું લઈને જઈએ તો મજા નહીં આવે એમ.
હ હ તો જોઈ ને પછી તે બાજુ તો તે બાજુ તેમા હું હોટલ બોટલમાં જઈએ.
હિતેસ ને પૂછેલું કે?
હિતેશને પૂછેલું ગઈ કાલે તો કેતો હતો કે જઈએ એમ.
હા
ખબર ની હવે હું કેઈ છે?
તમે તો રૂટ જોયેલો છે ને સાપુતારાનો?
સાપુતારા ને એમ તો જોયલુ ની મળે પણ જોઈએ ને લોકેશન મારયે પછી
હમ હમ
લોકેશન પરથી જઈએ તે બાજુના ફ્રેન્ડ લોકો છે ને
હ હા અશે જ
હમ્મ
અહીંથી જવાય ને આપડે ધરમપુર થી પેલા હનમત મહા રોડ જાય તેનાથી જ જવાનું ને આપડે કે વાસદાએથી જવાનું હ તે બાજુથી જ આપડે જવાનું છે. મેં મેપમા જોયેલું હતું. ત્યાંથી હારું પડહે એમ શોર્ટકટ જેવું છે.
હા હા. ત્યારે તો પછી ધરમ પૂર્ણિમા હતા ને બધા તે બાજુ મળતે તો હારું પડતે કે
હમ એટલે ધરમપુર થી જ ધરમપુર જ મળીને પછી હાથે ત્યાંથી જવા ને એમ
હમ્મ હા
કેટલા જન છે, બધા જ
બધા જોહ દસેક પંદર એક જણ
કોણ કોણ છે નામ તો કે હોય તો
ઓળખો ને રંણજીત, મહેશ, જયેશ, એકનાથ,
હા
મહેશ, કમલેશ, અશોક, અજીત, બો બધા
અશોક કયો?
અશોક મહતો
હા હા
ઘેરવાળ વાળો
હા હા
એ લોકો કોલેજ પર ગેલા હતા અને અજુ ઘેરે આયવા
હમ ને મહેશ કા થી આવાનું?
મહેસ ઘર થી જ આવહે
એવુંકે
હમ
પહિ
મહેશને પૂયછું અમે તું આવતો નહી એમ શું કરવા આવવાનું? જ્યારે કે તમારી જોડે એમ કે મજા કરવા ટાઈમ પાસ કરવા
હુ કરવા ફરવા નીકળવાનો?
તારી જિંદગી પૂરી એમ અમારી સાથે નહીં રહેેવાનું એમ.
ફરવાનું એમ કે મજા આવે એમ કે ફ્રેન્ડ જોડે ફરવાની. ઓવુકે ટાઈમ પાસ કરવાનું
આખો દીવસ નીકળી જે હે કે?
તો જહેજ ને એટલે દૂર જવાનું ને આવવાનું તો. ને તેમાંજ હા બે કલાકમાં જવાના અને બે કલાક આવવાના તેમાં હજુ ફરવાનું બધા આજે તો પાડ હે
પણ ફરવાનું કેવું તા હું છે એમ.
એ તો મેહો ની ગયલો એટલે કેવું કે મને હો આઈડા ની મળે.
હા પણ એ ગ્રુપ માં ના એક જણ તો બી ગયેલો છે, ને
ખબર નહી રંણજીત ગેલો હે કદાચ
હમ તો કઈ નઈ ને તો પછી એ બાજુ જ રે હુ
ની ની આવી જવા મે કય હો રીતે
હમ હ હું પછી શાંતિ ને?
શાંતિ બસ ખાઈ પી ને આરામ કરવાનું ને કોલેજ પર આવવાનું એટલું જ. મારું તો
હમ
ને તમારું કેવુંક છે હાલ ચાલ.
બધું બરાબર છે પણ હવે ચોમાસાનો ટાઈમ છે એટલે અપડાઉન કરવામાં તકલીફ થાય એમ.
હમ્મ ને થોડુંક ભીનાઈ જવાય એટલે શરદી ખાસી ચાલુ કે.
હમ્મ.
અચ્છા હાલની પરિસ્થિતિ
કઈ ની તો પછી કાલે મળીએ. કે સાંજે સાંજે સાંજે હાથે જ જઈ ને આપડે.
હા જઈએ ને સાંજે હાથે
હમ પછી કાલે કોલ કરજે.
હા હા કાલે સવારે એટલે આઠેક વાગે કોલ કરું.
હા. કઈ ની તો પછી કોલ કરજો.
હા હા કાઈ ની.
ઓકે બાય
હા બાય